હલોો કેમ છ છ
હા મજામાં છ હું
હલો
હું પણ મજામાંતી હું મજામાં છું આજે કોલેજમાં ગ્રામ વિકાસ વિષય પર પ્રોજેક્ટ મળ્યો છે હું વિચાર તારી સાથે વાત કરું
વાહ બહુ સરસ વિષય છે ગ્રામનોો વિકાસ એટલે દેશનો વિકાસ
કારણ કે આપણા દેશમાં હજુ પણ ઘણા લોકો ગામમાં રહે છે જો ગામ આગળ વધશે તો આખો દેશ આગળ વધશે
એકદમ સાચી વાત છે મારો તો મારો મતે ગ્રામ વિકાસની શરૂઆત શિક્ષણથી થવી જોઈએ
એ કેવી રીતે
જો ગામના બાળકો સારી રીતે ભણશે તો તેઓ ભવિષ્યમાં સારી નોકરી મેળવી શકશે અથવા પોતાના વ્યવસાય શરૂ કરી શકશે શિક્ષિત લોકો સમાજમાં સારો નિર્ણય લઈ શકે
અને ઘણા ગામોમાં હજુ પણ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તક મળતી નથી
સાચું દરેક માતા પિતાને દીકરા અને દીકરીઓને સમાજ સમાજ શિક્ષણ આપવું જોઈએ
આજે ડિજિટલ શિક્ષણનો પણ સમય છે ગામની શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ
હા જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ અને વિડીિયો નવી માહિતી મેળવી શકે
શિક્ષણ પછી આરોગ્ય ની વાત કરીએ પણ ઘણા ગામોમાં લોકો સારવાર માટે શહેરમાં જવું પડે છે
હા ગામમાં સારી હોસ્પિટલ દવાખાના અને એમ્બ્યુલન્સની ફેસિલિટી નથી એ હોવી જોઈએ
નિયમિત આરોગ્ય કેમ્પસ પણ યોજાવા જોઈએ જેથી લોકોમાં સારવારની સારવારનું મહત્વ વધે
ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આરોગ્ય તપાસ ખૂબ જરૂરી છે
સ્વચ્છતા પણ આરોગ્ય સાથે જોડવાયેલી છે
બિલકુલ જો ગામમાં ગંદકી હશે તો મચ્છર અને બીમારીઓ વધશે
દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ અને લોકો તેનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ પણ લાવવી જોઈએ
સાચે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ રસ્તા માં ફેંકી દઈ
ચાલ હવે આપણે અ સ્વચ્છતાની વાત તો કરીએ પણ હવે પાણીની વાત કરીએ ઉનાળામાં ઘણા ગામમાં પાણીની તકલીફ થાય છે
હા વરસાદ વરસાદી પાણીનોો સંગ્રહ કરવો જોઈએ ચેકડેમ અને તળાવો બનાવવાથી પાણી બચાવી શકાય
લોકો પણ પાણી ન ગાડ ન કરે એ મહત્વનું છે
સાચું પાણી વગર જીવન શક્ય નથી
હવે ખેતીની વાત કરીએ ખેડૂતો ગામની આર્થિક વ્યવસ્થાનો આધાર છે
હા ખેડૂતોને આધુનિક આધુનિક ખેતીની તાલીમ આપવી જોઈએ નવી નવી ટેકનોલોજી કરીને ખે ખેતરને આગળ વધવા જોઈએ.
ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિન્કલ જેવી પદ્ધતિઓ પાણી બચાવી શકે છે.
અને સારી ગુણવત્તા બીજ તથા ખાતર સમયસર મળવા જોઈએ ખેડૂતોને.
ખેડૂતોને પાક વીમા વિશે પણ જાણકારી આપવી જોઈએ.
ઘણા ખેડૂતોને સરકારની યોજનાઓની માહિતી જ નહોતી રહેતી.
આ વિશે ગામમાં માહિતીના કેન્દ્રો હોવા જરૂરી છે.
રોજગારનું શું?
મારા મતે ગામમાં નાના નાના ઉદ્યોગો શરૂ કરવા જોઈએ જેથી લોકોને રોજગાર મળી શકે.
હા તેથી ત્યાં રોજગાર મળે અને તે લોકો પોતાની, બેસિક વસ્તુઓ પ ઈચ્છા પૂરા કરે.
હા જેથી લોકો શહેરમાં કામ શોધવા ન જાય અને રોજગાર મળરી રહે.
હા જેમ કે પાપડ, અથાણા, હસ્તકલા, દૂધ ઉત્પાદન વગેરે.
સાચું મહિલાઓની નાની બચત માટે પણ વ્યવસ્થા શરૂ કરી શકાય.
હા કરવી જોઈએ. આજકાલ ઘણા ગામોમાં મહિલાઓ સફળ ઉદ્યોગશહીક બની રહી છે.
ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે.
હા ગામમાં ઇન્ટરનેટ હશે તો, લોકો ઓનલાઈન બેંકિંગ, શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ લઈ શકે.
વિદ્યાર્થીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે આ ઓનલાઈન.
રસ્તા અને પરિવહનની સુવિધા પણ મહત્વપૂર્ણ છે.
ખરેખર, સારા રસ્તા હશે તો ખેડૂતો સરળતાથી પોતાનો માલ બજારમાં લઈ શકે અને વ્યવહારો થઈ શકે.
અને બાળકોને શાળામાં જવા માટે પણ સરળતા રહે.
શાળાના બાળકો અને ઉદ્યોગોને વીજળીની સુવિધાઓ મળતી રહે, તો વીજળીની સુવિધા વિશે શું કહેવ?
ગામમાં ચોવીસ કલાક વીજળી મળવી જોઈએ.
અને સોલાર એનર્જીનો ઉપયોગ પણ વધારવો જોઈએ ને.
હા તે પર્યાવરણ માટે પણ સારું છે.
પર્યાવરણની વાત નીકળે છે તો વૃક્ષારોપણ કરવું જોઈએ.
એકદમ ખરેખર ગામમાં દર વર્ષે વૃક્ષારોપણ અભિયાન થવું જોઈએ.
વૃક્ષો હવા હવા શુદ્ધ રાખે છે અને ગરમી ઘટાડે છે.
અને વરસાદ માટે પણ મદદરૂપ છે.
ગામમાં રમત ગમત ની સુવિધા પણ હોવી જોઈએ.
હા યુવાઓને રમત, રમત ગમત તરફ પ્રોત્સાહન મળવું જોઈએ.
તેનાથી સ્વાસ્થ્ય સારું રહે અને ખરાબ આદતો દૂર થતી રહે.
ગામમાં પુસ્તકાલય અને વાંચન કેન્દ્ર પણ હોવું જોઈએ.
જેથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે.
હા, આજે ઘણા વિદ્યાર્થીઓ, યુ પી એસ સી જી પી એસ સી એસ એસ સી જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે.
જો ગામમાં સ જો ગામમાં, સારી સુવિધાઓ ન હોય તો શહેરમાં જવાની જરૂરત ના પડે.
બરાબર ગામમાં યુવા મંડળ પણ સક્રિય હોવું જોઈએ.
યુવાનો સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને જાગૃતિના કાર્યક્રમો કરી શકે છે.
હા, અલગ અલગ ગામમાં જાયને પછી ગામના લોકોને, નવી નવી જાણકારી આપવાની અને ગામમાં નવી નવી ક્રિએટિવિટી લાવવાની પછી, તે લોકોને આગળ વધવાનું, પ્રયત્ન કરવાનું, તે પણ ખૂબ જરૂરી છે, ગામના વિકાસ માટે.
લોકો પોતાના ગામની સમસ્યાઓ વિશે ખુલ્લે આમ ચર્ચા કરી શકે છે.
હા એ માટે
જેથી ઉકેલ માટે મળીને કામ કરી શકે.
હા, તો ટૂંકમાં કહીએ તો શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી ખેતી રોજગાર, ડિજિટલ ટેકનોલોજી રસ્તા વીજળી, અને પર્યાવરણ આ બધું ગ્રામ વિકાસ માટે છે.
એકદમ સાચું જો સરકાર અને લોકો સાથે મળીને કામ કરે તો દરેક કામ વિકસિત બની શકે છે.
અને જ્યારે દરેક ગામ વિકસિત બને ત્યારે ભારત ખરેખર વિકસિત દેશ બની શકે.
હા વિકસિત ભારતનું સપનું ત્યારે જ પૂરું થાય.
આજે ખુબ સરસ ચર્ચા
આ ખુબ સરસ ચર્ચાથી આ વિષ હું વીજળીની સુવિધા વિશે વધારે પૂછવા માંગુ છું કે વીજળી ગામમાં કેવી રીતે વધારી શકાય તેના રિસોર્સસ
હ હમણાં તો ગામમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવે છે જેનાથી વીજળી ઇલેક્ટ્રિસિટીનું બિલ વધારે નહીં આવે અને વીજળીની બચત પણ થાય સૂર્યથી સૂર્યથી તડકા સૂરજના તડકાથી વીજળી બને અને તેને આગળ વધાવા માટે સરકારે અલગ અલગ પોલિસી બનાવેલી છે જેનાથી ગરીબ લોકોને મળી શકે વીજળી સોલાર પેનલ ફ્રીમાં પણ આપવાના આવું યોજના બનાવે પછી આગળ જાય ને કામ આવે
સાથે સાથે પવનચક્કીઓ અને વીજળીનો કેવી રીતે ઉપયોગ કરવો કઈ કેટલી માત્રામાં ઉપયોગ કરવો અને કઈ સાવધાનીથી ઉપયોગ કરવો તે વિશે કઈ
હા તે વિશે પણ સરકાર બહુ વિચારે છે અને આપણને પણ આપણને પણ ખબર હોવી જોઈએ કે આવું આવું કરીને તેને વાપરવામાં આવે છે
હા વિકસિત ભારત ન સપનું ત્યારે જ પૂરું થશે
હા જ્યારે ગામના ગામમાં કંઈ ડેવલપ થાય વિકાસ થાય ત્યારે જ વિકસિત ભારતનું સપનું પૂરું થશે કારણ કે સિક્ષટી પર્સેન્ટ વધારે તો લોકો ગામમાં જ રહે છે
આથી ગ્રામનો વિકાસ કરવો મહત્વનું છે અને તે અતી આવક્ષક છે
હા બહુ બહુ મહત્ત્વ છે પછી તેનાથી લીધે માઈગ્રેશનની થાય કેટલાક લોકોને ગામમાં રોજગાર નથી મળતું એટલે તે બી શહેરમાં જાય છે વસવા માટે પછી ત્યાં જ નોકરી કરે પછી તે લોકોનું ગામમાં નથી આવતા
આજે ખુબ સરસ ચર્ચા થઈ
મને પણ બહુ આનંદ આવ્યો તારા સાથે વાત કરીને
સારું હવે મોડું થઈ રહ્યું છે ફરી કાલે વાત કરીશું
જરૂર બાય ધ્યાન રાખજો
બાઈ આવજો
બાય